હ કસના ભાઈ કેમ છો
હલો જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજા માં ટમે કેમ છો છો
એકદમ મજામાં અને આજકાલ તો બધું આ ડિજિટલ પેમેન્ટ વાળું બધું ચાલી રહ્યું છે તો એ બાબત પર થોડી વાતચીત ને એવું બધું કર્યા કરો છું ઘરે અને ડિજિટલ પેમેન્ટ હમણાં ઉપયોગ કરતો થયો છું તો મને ખૂબ જ સારું લાગ્યું છેું તમે પણ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરો છો કે ભછ નથી કરતા
હા એમ ટો મે પણ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરો છું તમને શું છે તમારે ત્યાં શું છે દુકાનને એવું છે કે પછી તમે ઘરે જ આમ તેમ ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ કરો છો
ના ભાઈ અમારી ઘરે તો મતલબ મા અમારી કરિયાણાની જે દુકાન ચાલે છે તો ત્યાં ડિજિટલ પેમેન્ટનો અમે ઉપયોગ કરીએ છીએ અને ઘરે પણ એમમ હું ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરું છું પરંતુ જે અમારી દુકાન ચાલે છે તો ત્યાં અમે જે સ્કેનર મૂક્યો છે તો તેનાથી ખુબ જ વધારે એવો અમારો લાભ થઇ રહ્યો છે કારણ કે તમને ખબર જ છે કે આપણે જો કરિયાણાની દુકાન ખોલ્લી હોય તો મતલબમાં જયારે એક બે રૂપિયાની જયારે આપવાના હોય લેવાના હોય તો ત્યારે ખુબ જ વધારે તકલીફનોો સામનો કરવો પડે અથવા કઈ ચોકલેટ કેવું કઈ આપવું પડે તો તે બધું આપવું આપણને સારું ના લાગે તો તે બાબત માટે આપણે મતલબ મા ત્યારે ઓનલાઈન પેમેન્ટ આપને ખુબ જ વધારે એવું કામ લાગી શકે છે અને ઓનલાઈન પેમેન્ટમાં આપણે ખાલી પૈસા લખવાના હોય ને એટલા પૈસા આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ અને એક બે રૂપિયા એવું આપવાનું હોતું નથી તો જેથી કરીને છૂટા પૈસાની મારામારી ખુબ જ ઓછી રહે છે અને એકદમ સરળતાથી ટ્રાન્ઝેક્શન પણ થઈ જાય છે જેથી કરીને મને તો ખૂબ જ વધારે એવો લાભ લાગ્યો અને જેથી કરીને હું મારી દુકાનમાં મતલબ ઓનલાઈન પેમેન્ટ ચાલુ કર્યું છે અને ઘણા બધા ગ્રાહકોએ મને કીધું કે તમે ખૂબ જ વધારે એવું સારું કામ કર્યું છે અને જેથી કરીને અમને પણ ખૂબ જ એવું વધારે સારો લાભ થઈ રહ્યો છે જેથી ઓનલાઈન પેમેન્ટ એ ખુબ જ સારી વસ્તુ છે એવું મને લાગ્યું અને બીજી વાત કે ઓનલાઈન પેમેન્ટ મેં મતલબ અરા ઘરના લોકોને પણ ઉપયોગ કરવા માટે કહ્યું છે કારણ કે ઓનલાઈન પેમેન્ટમાં શું આવે તમને ખબર જ છે કે ઓનલાઈન પેમેન્ટમાં આપણે ઘરે બેસીને બધી વસ્તુ ટ્રાન્ઝેક્શન કરી શકીએ જેમ કે બિલ હોય જેમ કે લાાઈટ બિલ હોય બીજું જેમકે ફોનનું બિલ કંઈ ભરવાનું હોય કંઈ વસ્તુ મંગાવવાનું હોય જેમ કે એમેઝોન કે ફ્લિપકાર્ટ એવું બધું વસ્તુ પછી બી કંઈ પણ વસ્તુ મંગાવવાનું હોય તો આપણે ઓનલાઈન જ કે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ અને આપણને જેરેક પણ કોઈ પણ ઘરે બેસીને જ બધી વસ્તુ આરામથી થઈ શકે છે જેથી કરીને આપણને ખૂબ જ વધારે એવું સારું પડે છે જેથી કરીને આપણે ઓનલાઈન પેમેન્ટ સારી રીતનો ઉપયોગ કરી શકીએ અને ઓનલાઈન પેમેન્ટમાં આપણે મતલબમાં જે સ્થળાંતર ન ખર્ચો હોય તો તે ખર્ચો પણ બચી જાય અને બીજું કે મતલબ આપણે જે ચાલવાનુંને એવું બધું ન પડે અને આપણે મતલબમાં અ જે તે જે સ્થળાંતરનો જે ખર્ચો બચ્યો અને જે સમય બચે એટલે સમય આપણે બીજી જગ્યાએ પણ ઉપયોગ કરી શકીએ અને તે ઉપયોગ કરવાથી આપણે યોગ્ય જગ્યાએ યોગ્ય મૂલ્યાંકન કરી શકીએ છીએ
હા તમારી વાત એકદમ સાચી છે અને એમ જોવા જઈએ િજટલ પેમેન્ટો આજે બધી જગ્યાએ જોવા મળે છે અને એનો ઉપયોગ કરવો ખુબ જ સરળ પણ છે એટલે મજા પણ આવે છે એમાં શું હોય છે કે આપડે જે પણ પાસવર્ડ હોય છે તે લખીને આપડે પૈસા ને એકા માટે બીજામાં ટ્રાન્સફર કરી શકીી એ છે શું તમે ેમેન્ટ ઉપયોગ કરો છો તેના થોડા ઘણા જે ગેરફાયદા હશે તે તમે જણાય શકો છો મને
હા ડિજિટલ પેમેન્ટમાં થોડાક ગેરફાયદા એ પણ છે કે મતલબ ડિજિટલ પેમેન્ટ આપણે બધી જ જગ્યાએ ઉપયોગ ના કરી શકીએ કારણ કે ડિજિટલ પેમેન્ટ આપણે એ જગ્યા ઉપયોગ કરી શકીએ જે જગ્યાએ બંને તરફ ડિજટલ પેમેન્ટ ન ઉપયોગ થઈ રહ્યો હોય જેમ કે ડિજિટલ પેમેન્ટ એ જગ્યા કમાં આવે જ્યાં સામેવાળો પક્ષ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતો હોય અને આપણે પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા હોય કારણ કે ડિજિટલ પેમેન્ટ એક એવી વસ્તુ સે જ્યાં જો સામે વાળો પક્ષ ઉપયોગ ન કરતો હોય તો આપણે તેના પૈસા ટ્રાન્ઝેક્શન ના કરી શકીએ જો આપણે પૈસા ટ્રાન્ઝેક્શન કરવું હોય તો ટે વ્યક્તિ પણ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતો જ હોવો જોઈએ. વાત કરું તો હું જયારે ફરવા ગયો હતો અમે રતનગઢ ફરવા ગયા હતા તો ત્યારે શું થયું કે અમે બધા ડિજિટલ પેમેન્ટ થી જ ટ્રાન્ઝેક્શન કરી સુ એવું કરીને પૈસા લઈ ગય હતા અને કેશ પૈસા ખુબ જ ઓછા લઇ ગયેલા હતા તો ત્યારે શું થયું કે મતલબ્યારે ત્યાં ત્યાંના જે વ્યક્તિ હતા તો તે લોકો ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરતા જ ન હતા કારણ કે એકદમ ગામડું વિસ્તાર હતું અને ગામડા વિસ્તારમાં તમને ખબર જ છે કે એટલે બધું પેલું ન થયું વિકસિત ન થયું હશે દેશ તો ત્યાં ડિજટલ પેમેન્ટ ખુબ જ ઓસો ઉપયોગ થાય સે તો ડિજિટલ પેમેન્ટ ત્યાં ઉપયોગ થયો જ નહીં અને અમારે પૈસા ખુબ જ એવું મતલબમાં કેશ જ ચુકવવા પડે અને કેશ અમે ખૂબ જ ઓછા પૈસા લઇ ગયેલા હતાટ ડિજિટલ પેમેન્ટ થઈ જ અમે ટ્રાન્ઝેક્શન કરીશ એવું કરીને કારણ કે એટલે દૂર લઈ જવાના પૈસા એટલે ખુબ જ વધારે એવો તકલીફ નો સામનો કરવો પડે અને પૈસા મતલબ ફાટી જવાના અને ચોરી થઈ જવાનો પણ ભય હોય પરંતુ ઓનલાઈન પેમેન્ટમાં શું કે આપણે બેંકમાંથી જ ટ્રાન્ઝેક્શન થઈ જાય એટલે અમે તે જ પૈસા લઈ ગયેલા હતા પરંતુ ત્યાં જઈને અમારે ખૂબ જ એવી તકલીફનો સામનો કરવો પડ્યો અને મતલબમાં ટ્રાન્ઝેક્શન થયું જ નહીં અને કેશ પૈસાથી જ અમે ગુજારો કર્યો અને જો આપણે એ બધી ગ્યા ફરવા જતા હોય તો આપડે છે ને કેશ પૈસા પણ લઈ જવું જોઈએ કારણ કે આપે હંમેશા ઓનલાઈન પેમેન્ટ ઉપર પ્રેફર ના કરી શકીએ કારણ કે ઓનલાઈન પેમેન્ટ બધી જગ્યાએ કામ ના લાગે ઓનલાઇન પેમેન્ટ એ જગ્યા કામ લાગે છે કે જે જગ્યા છે ને સાભ વાળો પક્ષ પણ ઓનલાઈન ઉપતો હોય અને આપણે પણ ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતા હોય અને જે જગ્યાએ જો બંને પક્ષ ઓનલાન પેમેન્ટ ઉપયોગ કરતો હોય તે જગ્યાએ તેનું ટ્રાન્ઝેક્શન સારી રીતના થઈ શકે છે અને રોજ આપણે મતલબમાં પૈસા એકબીજાનું ટ્રાન્ઝેક્શન કરી શકીએીએ બાકી ઓનલાઈન પેમેન્ટ ખુબ જ સારી વસ્તુ છે અને સારી રીતના ટ્રાન્ઝેક્શન ને એવૂબધું પણ થઇ શકે છે
હા તમારી વાત એકદમ સાચી છે અને ઓનલાન તમે જો એનલા ખુબ જ સારી બાબત છે. ગામડાઓ માટો આમ તો નેટવર્ક નુ ઇસ્યુ રહે છે. પરંતુ એ ઘણો બધો એમાં પ્રોબ્લેમો નથી. કારણ કે હાલમાં શું છે, કે આપડો દેશ જેમ જેમ આહ વિક સિત થઈ રહ્યો છે. જેમ જેમ વ સો વીતી રહ્યા છે. તેમ તેમ આપણા દેશમાં પણ હાઆઆ બધી બાજુ વિકસિત આપણને જોવા મળી રહી છે. એટલે આપણે ત્યાં શું છે કે બધેય નેટવર્કનો પ્રોબ્લેમ તો રહ્યો નથી. એટલે તમે પૈસા ન તા તો તો હું ઓનલાઈન માધ્યમ દ્વારા સરળતાથી કરી શકો છો. એ ખુબ જ સારી બાબત છે. ને સરકાર સી હાલમાં તો આ ઘણી બધી સ્કીમ પણ આપને આપ આપવામાં આવી છે. કે તમે આટલા અમુક જેટલા રકમ થી વધારે રકમ ન તમે ટ્રાન્ઝેક્શન કરશો, તો તમને અમુક ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. અને મોલમાં પણ આપણે જે રોકડ પૈસા આપીએ એના કરતા આપણે ઓનલાઈન પૈસાની ચુકવણી કરીએ તો આપણને થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળે છે. એમ જોવા જઈએ તો, ઓનલાઈન સેવા ખુબ જ સારી બાબત છે. પરંતુ અમારે ત્યાં શું છે? કોઈ વાર આમ સાયબર ક્રાઈમની સંભાવના રહે રહેલ છે. કારણ કે તેમાં શું છે? કોઈ વાર આપણે જે પૈસા હોય છે તે સ્કેમર દ્વારા ચોરી લેવામાં આવે છે. એવા બધા કિસ્સા બને છે. શું તમારે બાજુ આવો કોઈ કિસ્સા બનેલા હતા? અને તમે એના નિવારણ માટે શું કર, કયા પગલા લીધેલા?
આમ ભાઈ કિસ્સા તો એવા બહૂ બધા બનેલા, અને બીજા કિસ્સા એ પણ છે કે, મતલબમાં અ ફરી ઘરના બાજુમાં જે અમારા કાકાના છોકરા લોકો રહે છે. તો તે લોકો મતલબ ડિજિટલ પેમેન્ટ ન ઉપયોગ કરે છે. પણ ડિજિટલ પેમેન્ટ વિશે એટલા બધા માહિતીગાર નથી, તો માહિતીગાર હોવું ખુબ જ જરૂરી છે. કારણ કે, ડિજટલ પેમેન્ટથી એ લોકો માહિતીગાર ન હતા. તો જેથી કરીને મતલબ એ લોકો પર ફોન આવ્યો હતો, અમે બેંકમાંથી વાત કરીએ છીએ અને તમે આ ઓટીપી અમને શેર કરો અને પછી તમારા અકાઉન્ટમાં અમે પૈસા નાખવાના છે. એવું તો મતલબમા એવું કરીને એ લોકો ઓટીપી શેર કરી દીધા અને એ લોકોનામાથી પૈસા પૈસા કટ થઈ ગયા બધા. તો આપડે કોઈને પણ એ ઓટીપી શેર ન કરવું જોઈએ. કારણ કે, જે બેંક ના લોકો હોય, એ કોઈ દિવસ ઓ ઓ ઓટીપી માંગતા નથી. અને આપણે ઓટીપી જેવું આપી દેશું તો આપણા અકાઉન્ટમાંથી પૈસા કટ થવાની સંભાવના હંડ્રેડ પર્સેન્ટ છે. જેથી કરીને પહેલા તો આપણે ડિજિટલ પેમેન્ટ વિશે માહિતી ટિગર થવું જોઈએ. અને ત્યારબાદ જ ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે ડિજિટલ પેમેન્ટ ખૂબ જ એવી વસ્તુ છે, જેમાંથી આપણા બેંક સાથે લિંક હોવાથી આપડા બેંકના બધા પૈસા જોખમમાં પડી શકે છે. જેથી કરીને પહેલા આપણે માહિતીગાર થવું જોઈએ અને ત્યારબાદ જ આપણે ટ્રાન્ઝેક્શનને બધું કરવું જોઈએ. કારણ કે જો ડિજિટલ પેમેન્ટ એ એ ખુબ જ સારી વસ્તુ છે. પરંતુ, આપણે આખા દેશમાં લાવવા માટે પહેલા બધાને ડિજિટલ પેમેન્ટ વિશે માહિતીગાર કરવું પડશે. અને ત્યારબાદ જ ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવા દેવા પડશે. કારણ કે જો માહિતી વગર જો ડિજિટલ પેમેન્ટ લોકો ઉપયોગ કરતા થશે ને, તો તે લોકો મતલબમાં ખૂબ જ વધારે એ મુશ્કેલીમાં પડી જવાના છે. અને આજકાલ તો સાયબર ક્રાઈઇમ એટલો બધો વધી ગયો છે. કે તમને શું કહો? અને સાયબર ક્રાઈમમાં બધાને જે મતલબમાં જે લોકોને સારું ન આવડતું હોય તે લોકોને ખૂબ જ એ તકલીફમાં સામનો કરવો પડે સે. અને જે મતલબ માહિતીગાર નથી તે લોકને બધાને ભેરવાંમા આવે છે.
હા! ટમારા તો એકદમ સાચી જ છે. અને ડીજીટલ જેમ બ હ આપણે પણ ઉપયોગ કર્યો છે. અને હાલમાં શું છે કે, આપડ જેે દેશી દેશ વિકસિત થઈ રહ્યો છે. એટલે ઘણી બધી કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઓ આમ બહાર આવી રહી છે. એ શું કરે છે? કે એ લોકો આપણેે જે એ લોકો કંપનીના શેર હોય છે તે લોકો બહાર પડે છે. એ શેર ખરીદવા માટે પણ આપણે ડિજિટલ પેમેન્ટ ઉપયોગી હોય છે. કારણ કે આપણા પાસે ઈક્વિટી શેર ની ખરીદી કરવી હોય, ડિવેન્ચર ની ખરીદી કરવી હોય, પ્રેફન્સરની ખરીદી કરવી હોય. તો તે માટે આપણે દી ડીમેટેડ અકાઉન્ટ બનાવુ પડે છે. ડીમેટ એકાઉન્ટ માટે આપણા પાસે ઓનલાઇન ખાતુ કે પછી આપ ટ્રાન્ઝેશન કરવું એ ખુબ જ જરૂરી બાબત ગણાય છે શું તમે આ ડિમેટ અકાઉન્ટ અને એ બધું બાબત વિશેષ ખેર છે. એ બધું વિશે જાણકારી રાખ હશો થોડી ઘણી
હા! આ બધું તો મતલબ મા ડીમેટ અકાઉન્ટને બધું એ બધું ક્યારે બનાવવું પડશે, કે જયારે આપણે મતલબ મા શેર ને એ બધું ખરીદવું હોય તો, ત્યારે આપડણે ડીમેટ અકાઉન્ટ બનાવવું પડેશે, અને ડીમેટ અકાઉન્ટ માટે બધા શેરના પૈસા અને શેર જમા તો હોય, અને જયારે પણ આપણે વેચવું હોય તો ઙિમેટ વખ એકાઉન્ટ માટે જ આપણે પૈસા આ ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. કારણ કે, જે શેર જે વસ્તુ ખરીદવાનું હોય તેના માટે સ્પેશિયલી આપણે એવું ડીમાટ અકાઉન્ટ બનાવવું જ પડે છે. અને ત્યારબાદ જ તેમાંથી ટ્રાન્ઝેક્શન એવું થઈ શકે છે. તો તે મતલબ માટે એના સારું પણ આપણે પેલા ઓનલાઈન પેમેન્ટ ચાલુ કરવું પડે. કારણ કે તે બધી વસ્તુ ઓનલાઈન થતી હોય હમણાં તો, એટલે ઓનલાઈન પેમેન્ટ જો આપણે ચાલુ કરીશું તો, આ બધી સેવાઓનો પણ આપણે લાભ લઈ શકીશું. અને કેટલાક ટ્રેડર્સ લોકો પણ એવું જ કરે સે અને તે ઓનલાઈન પેમેન્ટ તો ટ્રાન્ઝેક્શન આરામથી કરી શકે સે. એટલે જેથી કરીને શેને ઓનલાઈન પેમેન્ટ એ ખૂબ જ સારી વસ્તુ અને સારી રીતના ટ્રાન્ઝેક્શનનું બધું ઠતું આવડતું રહી, તો પછી એ ખૂબ જ સારું પડે. અને ઓનલાઈન પેમેન્ટમાં આ બધી વસ્તુ આપવાને ખૂબ જ વધારે એવું જરૂરી થઈ શકે, અને બીજી બધી સેવાઓ પણ જેમકે, આપણે આપણા ઘરના લોકોને પણ ખુબ જ સારી રીતના કરી શકીએ. તારનું
હા! તમારી વાત એકડમ સાચી છે. અને ડિજિટલ પેમેન્ટ નો ઉપયોગ તો બધાએ કરવો જ અને અમારે તો, ઘરે પણ બધા ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરે છે. અને કરવો પણ જોઈએ એ ખૂબ જ સારી બાબત ગણાય છે. કારણ કે આપડા શું છે? કે કેશ રોકડ રાખીએ હાથમાં તો ખોવાઈ જવાનો, ચોરાઈ જવાનો કે પછી ફા થઈ જવાના, એમ ઘણા બધા આ ભાઈ રહેલા હોય છે. અને, નુકસાન પણ ઘણું બધું રહે. લય છે. જાણ કે વરસાદ આવે ચોમાસાના ઋતુમાં તો લૉન નોટ આપડી પલળી જવાની, એમપણ આપણે રેસે, ત્યારે ડિજિટલ પેમેન્ટમાં આવું બધુંનો કોઈ મુસીબતોનો સામનો કરવો પડતો નથી, એટલે એ રીતે જોવા જઈએ તો પણ ડિજિ ટલ પેમેન્ટ તો મને ગમે જ, અને સારું પણ છે. ચાલો કોઈ વાર મળશું ત્યારે આપણેે અહ ડિજિટલ પેમેન્ટ વિશે ડીપમાં જઈને વાત કરીશું.
હા ભાઈ, ચાલો મળીએ. ના કરો ક્યાન